હલો હા અવાજ આવે.
હુંવે રેડી આવ્યો ભાઈ
બરાબર બોલો શું કરો છો?
બસ આા વાયરે બેઠા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
હમ્મ હમ્મ ગામડે
હમ્મ તો
હેલો.
હા અવાજ આવે છે?
હા આવ્યો અવાજ અડી હવે બસ આ બેઠા પવન
હમ્મ ઠંડા ઠંડ.
પવન ચાલુ છે પવન હમ્મ ઠંડા પવન દુકાને બેઠા
બરાબર.
શું કે તમારે ગરમી
હા બસ અહીયા તો શહેરમાં રહો એટલે ગરમી તો હોય જ ખુબ જ ત્યાં તો પંખો ચાલુ છતાય ગરમી લાગે એવું છે શેરમાં તો એવું રેવાનું.
હ હવે તો વગન પંખે પવન ચાલુ છે તો પવન બેઠા જઈએ પણ વાતાવરણ મસ્ત હવા આવી રહી છે ઠંડી ઠંડી કું તમારે કું ચાલે ભણવાનું?
બસ ભણવાનું તો આજે તો રજા હતી ને હવે કાલથી પાછું ચાલુ થઈ જશે.
હા હા બરોબર આ ઠંડે છે એટલે આજે રજા છે બરાબર કાલે મંડે થી ચાલુ થશે. હમ હમ શુગર તમારે તમારે ગામડે જવાનું નહીિ હાલે
ના હમણાં તો જો કોલેજ ચાલુ જ છે ને અમારે તો કેવું કે ગામડું એટલુંધું દૂર હ એટલે આસાની રવિ તો ના જઈ શકે કારણ કે ટાઈમ બધું બગડે ભાડું ખોટું ખર્ચો થાય એના કરતા કેવું કે ચાર પાંચ કદાચ રજાઓ આવે ને તો જતા આવવાનું એમ
બરોબર અત્યારે દાલ કરે હમ હમ હમ બરોબર અમ આવાલતા અતં તો ખરે છે અમારે ભણવાનું બનશે
હમ હમ
હમ તમારે ચાલુ છે એમ ને આજે રવિવાર છે કાલે જવાનું તો જ બરોબર શ કો નવીનતાા માં બીજું કઈ
બસ બીજું તો કઈ નઈ તમે ફરવા જવાનું કોઈ પ્લાન બનાવ કે નથી બનાવેશે
મ ફરવા જવાનો પ્લાન ચો ભને અત્યારે ખરી છે અ ત્યારે કોને
એધા હા કોઈ વેકેશનમાં તો જદા નહી ફરવા
ના વેકેશન ઘરે જ મનાવ્યું છે જગ્યા ફરવા માટેનું સ્થળ કોઈ એું નહી કોને બજેટ ભી નહીિ ફરવા દેવાનું
બરાબર વેકેશન માં તો અમે તો થયા હતા અમે ત્રણ મિત્રો ડાય આ સુધાજી છે ને ત્યાં આગળ બીજે જાનો પ્લાન હતો પણ પછી કેવું થયું કે અમારે જે એક્ઝામ નું ટાઈમ ટેબલ આવી ગયું જે બે મહિના પહેલે એું એટલે હમણા જ એક્ઝામ આપી ગય અ એ લગભગ અઠવાડિયા પેલા જ એક્ઝામ પૂરી થઈ
એક્ઝામ લેટ આ એટલા માટે ને બધો ટાઈમ મી ગયો ક ને
હા લેટ આવે ને એના કારણે આવજું નગર તો થોડુંક હા તો ચૂંટણી હતી ને એના કારણે જો
હા હા બરોબબર
એના કારણે આવું છ નતર તો જો અ પેલા જ હ પેલા જ એક્ઝામ લઈ લીધી હો જ ને તો સારું હતું કારણ શું કે જે ભણેલા હતા એ તો વધુ યાદ જ રતે અને આ તો બે મહિના જે રદા હોય ને એમાં કેવું કે બધું યાદ હતું એ પણ ભૂલી ગયા
પ્રિપેરેશન ફરીથી કરવી પડી છે
હા પછી પાછીને કરવી પડી આજે મેથ ને તો કેવું કે ઘણું અઘરું આવે એના કારણે એમાં થોડી તકલીફ રહી એમ
ના ના બરોબર કોડિંગ ના વિષય માં ને પ્રેક્ટિકલ ને બધામાં ફરીથી મ તો મામાંગી છેને
હા ફરીથી એટલે પાછી મહેનત પાછી કરવી પડે બે મહિના જે ડેટાય ને એના કારણે થોડુંક એવું રહ્યું નકરતો કદાચ એ હા
મ યુનિવર્સિટી ના નિયમો જ મ મુકવા ર એવા બધા ઇન્ટરનલ લે પેલા પછી વળી એક્સટર્નલ માં એ નક્કી ના આવે દિવાળી પાછી એા ના લે અને ટાઈમ ટેબલ જ હતું ને સત્ર નો ટાઈમ ટેબલ ફિક્સ હોય ને તો સારું રે કે એજ્યુકેશન નું વાર મ ખબર પડે
અમારે તો જો ઈન્ટરનલ હોયને તો ડાયરેક્ટ રાત્રે મેસેજ આવે કે કાલે ઇન્ટરનલ થી આવું થાય કોઈને ફિક્સ હોતું જ નથી એમ કોઈ દિવસ એવી જાહેરાત નહી કરતા કે તમારે ઇન્ટરનલ હશે આવી છે ડાયરેક્ટ ડાયરેક્ટ મેસેજ આ આવી જાય મારે એવું હોય
હમ અમે ભણતામાં અમારે એવું જ હતું નલ નું નક્કી આવે એક્ર્નલ ઇન્ટરનલ લેવા એર્નલ આવે બે મહિને આવે કોઈકી કી જવા તું ના
હમ અમારે બસ એવું જ હોય ને અમાર તો જે પેલા સેમેસ્ટર નું જે રિઝલ્ટ હતું લગભગ છ મહિને આવ્યું હતું એટલે જયારે એની જે સેકન્ડ એક્ઝામ લઈ રહ્યો ને એના લગભગ મહિના પેલા આયુ રિઝલ્ટ એવું થયું એટલે ઘણું બધું લેટ આવે યુનિવર્સિટી
પેલા સેમેસ્ટર નુંને સેમેસ્ટર નું ચેવું રીજલ ચેવું હતું
રિઝલ તો કેવું હતું કે જો અમારા ક્લાસમાં બાદ એ પેલા એસી સ્ટુડન્ટ નો જે ક્લાસ હતો ને એમાંથી ખાલી બાર જણા પાસ થયા બીજા ને બધાને એટી આ જે મેસ ને તે જે બીજું પ્રોગ્રામિગ જે સી લેંગવેજ ન હતી ને એમાં હું તો પાસ થઇ ગયો મારે જો મેથસમાં થોડું ગ્રેસિંગ આવ્યું હતું આઠ માર્કનું બાકી પાસ થઈ ગયો તો પરંતુ બીજા ઘણા બધા ઘણા બધા ફેલ થયા આવી રીતે એટી આઈ એમ
હા હા મેથેમેટિકમાં
હલો